હલો હા કેમ છો તમે
બસ મજામાં બેન તમે કેમ છો.
હુ પણ મજામાં ઘરે કેમ છે બધું.
ટાઈમ પછી ચ્યું ફ્રેન્ડને સંભાયડ્યાં
હા, હવે મિત્રતા તો આપણે જીવનની સુંદર અ અને અમૂલ્ય સંબંધ છે ને તો આપડે તો યાદ કરવા જ પડે.
તો સાચી વાત. જેના વગર તો બધું અધૂરું છે ભઈ ફ્રેન્ડશીપ વગર તો શું કેવાય જન્મો જનમ અધુરા છે સુદામાને કૃષ્ન જોઈ લ્યો તમે મિત્રતાના ઉદાહરણ તરીકે તો આપણેે તો શું કેવાય આ જનમના માણસ કેવાય હે હે હે હે
હા, આ તો વાત તમે સાચી કહી અને આપડે આમ જોઈ તો સાચો મિત્ર આપડા સુખ અને દુઃખમાં અ બંનેમાં સાથ આપે છે.
સાચી વાત સો વાતની એક વાત કરી એક મિત્રો તો એવો હોવો જ જોઈએ જિંદગીમાં કે જેને આપડે હરેક વાત દિલથી મન ખોલીન કરી શકી. ઈ સાચો મિત્રો આપડો કે એને કોઈ જાતનું ભાષા શબ્દ ગોઠવા ના પડે સમજણ ગોઠવવી ન પડે પડે જેને ખોટું લાગશે ખરાબ લાગશે આવું લાગશે તેવું લાગશે કોઈ પણ જાત ના શબ્દો ગોઠવ્યા વગર સામે વાતચીત કરી શકી લે એનું નામ મિત્ર.
હા, આ વાત તો તમે એકદમ જ સ સાચી કહી સો ટકાની વાત કરી. અને જોયું હશે કે આપણે જે મિત્રતા હોય છે તે આપણે વિશ્વાસ પર પ્રેમ પર સન્માન પર અને સમજણ પણ આમ આધારિત હોય છે. જો સારો મિત્ર હંમેશા અપનને સાચો માર્ગ બતાવે છે અને મુશ્કેલ સમયમાંય આપનને હિંમત આપે છે અને મિત્રો સાથે સમય પસાર કરવાથી જ જીવનમાં આનંદ અને ખુશીઓ વધે છે. તેઓ આપણા જીવનમાં અનેક સારા અને ખરાબ અનુભવો સાથે આપ થોરા આપરા સાથે ઉભો જ હોય છે. એને આપણા ઘર આ એઅ આપણા મા બાપ કરતા આપણા મિત્રને વધારે ખબર હોય છે કે આપણા જીવનમાં શું ચાલ ચાલતું હોય છે.
હ, સૌ વાતની એક વાત છે. આપડે જયારે અ ઘરમાં કોઈ આપડા હારે કોઈ બગાડ્યું હોય કે આપડો કોઈ જોડે ઝઘડો થ્યો હોય કાંઈ થ્યું હોય કે ગમે તે થયવું હોય તો આજના છોકરાઓ કે આજનું કોઈ પણ જનરેશન લ્યો એ મોબાઈલ બંધ કર દેશે આમ કર દેશે પણ જો એ પછી મા બાપને ચિંતા કર તેઓ ફોન કરશે ફોન ન લાગે પણ ઈ ફોન તરત મા બાપ એના ફ્રેન્ડને કરશે એને ખબર હોય કે મારો દીકરો ક્યાં હશે કઈ જગ્યા એ હશે ને શું કરતો હશે ઈ છોકરાઓ આજ ના જમાનામાં એવું કર દે કે મા બાપથી ઝઘડો કરીને મોબાઈલ બંધ કરીન વયો જાય પણ એના માં કોઈના મિત્રને ફોન કરીન કેશે કે ભઈ તારો ફ્રેન્ડ ક્યાં છે શું છે શું નહ ક તમ ચિંતા ના કરો હું ગોતીન લાવ છું એટલે આવા જમાનામાં એક મિત્ર હોવો ખાસ જરૂરી છે કે જેની બધી ખબર હોવી જોઈએ કે કયા સમય ક્યાં હશે કયા સમય શું કરતો હશે ઈ કેમ ભય વોશ તો ઈ બધું જાણવા કરવા માટે ભગવાને એક મિત્ર આપ્યો છે એટલે ને કૃષ્નને સુદામાનું એક્ઝામ્પલ નથી આપ્યું આપણને.
હા, એ તો વાત તમે એકદમ સો ટકે સાચી કહી અને તમે એક્ઝામ્પલ પર એકદમ સરસ આપ્યો અને આપડે જોઈ શકીએ છે હવે જો આપડા બાળકો છે એટલે વિદ્યાર્થી છે એ એ હિસાબે તો વિદ્યાર્થીના જીવનમાં પણ આમ મિત્રતા હોવું એક આમ વિશેષ આમ મત પન હોય છે અને મિત્રો સાથે અભ્યાસ કરવાથી જ્ઞાન વધે છે સમજી લો તો આપડા બાળકને કઈ આવડશે સામેવાલાા બાળકને ના આવડશે તો આપડ બાળક એને શીખવશે ને શાય મેં બી એવું બી હોઈ શકે કે સામેવાલા બાળકને આવડશે આપડા બાળકને ના આવડતું હોય એ બાળક આપડા બાળકને શીખવશે અને જો મિત્રતા આવી રીતે જ બને છે. મિત્ર એકબીજાને આમ પ્રોત્સાહન આપે છે. અને સફળતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. અને જો સાચો મિત્ર ક્યારેક સ્વાથ આમ સ્વાર્થ રાખતો નથી એ હંમેશા આપણા આપણા માટે જે વિય વીસ વિય વિચારે છે. મિત્રતા આપણને સહકાર સહાનભુ સહનભુ સંતુભૂમિ અને જવાબદારી અહ જવાબદારી જેવા ગુણો શીખવે છે.
મિત્રો હો એના માટે તમારું પેલું તો એવું છે કે બી ત્ર સાથે તમે જયારે બી કોઈ પણ વાત શેર કરો, તો પેલા તો એના સૌથી પેલો તમારામાં વિશ્વાસ હોવો જોઈએ કે ના હું આ વ્યક્તિ ને વાત કરીશ તો વ્યક્તિ ત્રીજાક્ વાત નહી જ કરે તો તમારો સાચો મિત્રો કહેવાય. બાકી આ જમાનામાં તમે આ અત્યારે કલયુગ ના જમાનામાં તમે એમ ક કે મારો ખાસ મિત્ર છે મારું આમ મ છે તેમ છે એ તમે ન માની શકો મિત્ર તો એવો હોવો જોઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય ગમે તે થઈ જાય ને ગમે તે થઈ ગયું હોય ને તોય બીજા વ્યક્તિને જઈને એમનું કે ફલાણા મને આમ કીધું તું આ લોકોએ મને આમ કીધુંને તે લોકોએ મને આમ કીધું. મિત્રતા ઉપર ખાસ પેલો તો વિશ્વાસ હોવો જોઈએ. બીજું કે એ તમારી વાત સાંભળવો હો સાંભળતી હોવી જોઈ કે સાંભળતું હોવું જોઈએ. ત્રીજું એ કે તમારા ઘરની બધી વાત જાણતો હોવો જોઈએ. અને ચોથું તમારા ઘરની વાત તમારા બંનેની વાત એ કોઈ પાંચમા કે ત્રીજા વ્યક્તિને કર તો ન હોય તોય તમારો સા ચો મિત્રો કહેવાય નક જો તમે એનારે વાત કરો કે ગમેતે કરો તો એ તમારી ઈયાંની વાત ઇયા કરે ને ઉમાની વાત ઉમા કરે ઝઘડા કરેતો કઈ કામનું નહી. એ તમારો મિત્ર નો કહેવાય. શું કેવું તમારું આમાં?
હા આતો વાતે તમે એકદમ સાચી તેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા નો મીડિયા દ્વારા પણ આ આપણે નવી મિત્રતા બનાવી શકીએ છીએ. એ પણ એમાં પરંતુ સાચી મિત્રતા માત્ર ઓનલાઈન વાતચીત પર જ નથી પરંતુ વિશ્વાસ અને લાગ ગની પર પણ અહ બનેલી હોય છે અને મિત્ર વચ્ચે ક્યારે મતભેદ થઈ શકે છે. પરંતુ માફી અને સમજા આ સમજણથી તે દૂર થઈ શકે છે. અને તમે કીધું કે આ વાત ને જો બે જણની વાત હોય તો ત્રીજા માણસને ન કરવી જોઈએ. જો એ અ એ વ્યક્તિ આપડી પર્સનલ વાતો આપડા દુખો બીજાને જઈને કહે છે. આપને એન્ટરટેન્ટમેન નુ પર્પસ માને છે. તો એ આપણો મિત્ર ના હોય. એ આપડો ખાલી આ હાય, હાય હેલો એલોન કેને ફ્રેન્ડ ટાઈ
હા કેવા ખાતર નો મિત્ર કેવા, ખાતર નો મિત્ર સાચી વાત છે. શો વાતની એક વાત કરી તમે. નાના સાચી વાત છે. મિત્રતા એ એવોજ હોવો જોઈએ કશું ખોટું વાતચીત કરી શકાય એનું નામ મિત્ર.
હમ્મ, આ તો તમે દમ મસ્ત ડેફિનેશન આપ
ના ના મી ત્ર ઉપર તો બવ ખુદ ની મારી ફ્રેન્ડશીપ છે. અન છવ્વીસ વર્ષથી આ ધરતીકંપ થયો ત્યારથી મારી ફ્રેન્ડશીપ ચાલુ થઈ છે. ધરતીકંપ અમે જોડે ધરતીકંપ થયો ત્યારે અમે મારી ફ્રેન્ડ છે, એ ત્યારથી કરી અને છબી બે હાજર છવ્વીસ ની સાલે અમાર અમારી ફ્રેન્ડશીપ ને છવ્વીસ વર્ષ થયા એના મમ્મી નોઇ ન માને પણ હું એમ કઉ કે ના આમ નઈ નઈ આમ તો એ વસ્તુ મારાથી થાય એના મમ્મીથી ન થાય બોલો, એ મને જ ફોન કરે કઈ ભી કામ થાય બગડે તો થાય ગુસ્સો થાય કઈ બી થાય ને તોઇ એના મમ્મી એને હમજાવે પણ એને ખબર જ છે કે આ માનવા ની નથી. આને જ ફોન કરેને. મને જ ફોન કરે અને હું કહું ને એ પછી જ માને. એમ ખબર છે કે ના આ સાચી જ સલાહ દેશે. અને એ મારી ફ્રેન્ડ એટલી સરસ છે. કે મારી ફ્રેન્ડશીપ નું એટલું માન રાખ્યું છે કદાય મને છવ્વીસ વર્ષથી અમા ફ્રેન્ડશીપમાં કોબી ઝઘડો નથ થી.
હ ખુબ સરસ શુ
આવું છે. હા, એટલે ફ્રેન્ડશિપતામાં એવું હોવુ જોઈ એ, કે સમજણ હોવું જોઈએ. સમજાવે ને તો બીજું સમજણ દાખવતું હોવું જોઈએ, કે ના એ મને સમજાવે છે, તો મારા સારા માટે જ હશે કે, મને કાય થયું હશે. મારાથી કઈ ભૂલ થઈ હશે, તો મને કેવા આવે છે ની તો ઈ કેય મને કેવા આવે. એવુ તો શું હશે એનામાં કે ઈ મને કય જાય છે. આમ કરી, નહી કરું. ભૂલ થઈ હોય તો જ કે ને, એમ સમજણ કોનામાં હોય કે જે સમજાવે એ સમજાવે એ વ્યક્તિ સમજાવે એ વ્યક્તિ કહેવાય કે ના આ સાચી સમજણ આપે છે.
હા, આ વાત તો તમે સાચી કઈ અને મિત્રતા જીવનને ખુશીઓ ઉદ સાહ અને સકારાત્મક થી કામ ભરી દે છે. એક સારો મિત્ર આપણા વ્યક્તિના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને આપણને વધુ સારા માણસ બનાવવામાં મદદ કરે છે. જીવનમાં ધન, સંપત્તિ અને સફળતા કરતાં પણ આપણો એક સાચા મિત્રની અ કિંમત વધારે હોય છે કારણ કે મુશ્કેલ સમયમાં સાચા મિત્ર જ આપડ આપડો સૌથી મોટો આધાર બને. ત્યાંને આપણને સાથ આપે છે એ લોકો
મિત્રો વગર તો જિંદગી નથી. જો આપડ ભલે આપડે હસબન્ડ, વાઈફ કેવાય કે, એક મિત્ર જ હોય છે પણ જે ફ્રેન્ડ જોડે વાત થાય ને, હસબન્ડ હસબન્ડ ની જગ્યાએ ભલે મિત્ર તો એ બધા એમ કે કે ના મારો ફ્રેન્ડ છે, આમ છે, તેમ છે પણ એ હસબન્ડ હસબન્ડ ની જગ્યા પણ જે મિત્ર જોડે વાત થાય ને, ઈ હસબન્ડ જોડે વાત ન થાય. શું કેવું તમારું?
હા, બની શકે છે એવું.
મન ખોલવીને વાત મિત્ર, આપ હસબન્ડ જોડે થોડાક શબ્દો મર્યાદામાં વાપરવા પડે, એની જોડે ખોલ્લા દિલથી ભલે વાત કરી પણ અમુક શબ્દો આપડે ખચકાય કે ના ભાઈ હસબન્ડ છે, તો આપણી જોડે ના બોલાય એની જોડે ના બોલાય પણ આપણો ફ્રેન્ડ હોય, એ એની જોડે તો બે જીજક બોલી શકાય. તું આમ તું આમ તું આમ તું આમ તું આમ, તે આમ ન કર્યું, તેમ ન કર્યું. ગાડી કલોજ આપડે બધું બોલી સકી ફ્રેન્ડ ને એટલે એના માટે કે મન હળવું કરવા માટે ભગવાન એક મિત્ર આપ્યો છે અને એ આપડું મન હળવું કરી જાણે. તમે એક્ઝામ્પલ તમે ક્યારે ભી લેજો, તમારા મનમાં ટેન્શન હશે, તમને ચિંતા થાતી હશે કે ના હું આમ કરીશ, તો આમ થશે પણ એ આપડે વાત આપણા મિત્ર ને કેશું ને તો એ આપણું વાત સાંભળશે અને આપણને સમજશે, તો આપણું મન અળવું થઈ જશે કે, ના હો હ ઓકે તમારી વાત સાંભડી, મને માની તો ખરી કે ના હું આ જગ્યાએ સાચી છું, આ જગ્યાએ ખોટી છું. આપડુ માન વાતનું માન બેશેને તો આપણું મન અળવું થઈ જશે.
એ તો તમે એકદમ સો ટકે એકદમ સાચી વાત કહી અને આમ કઈ ને કે જે આપણને મિત્ર આયપો છે, તેને આપણે સાચવી રાખવો જોઈએ. ભલે કઈ થોડી ગલતી કરે, આપણે એને માફ કરી દેવું જોઈએ. આપડે કઈ ગલતી કરીએ એને માફ કરી દેવજો માફ કરી દેવું જોઈએ. અને અંતમાં તો આપણેે એજ કેહશું. કે આ મિત્રતા છે ને, આમ ઈશ્વર ની સૌથી સુંદર ભેટ છે. આપ બનેને સન સાચવી સાચવીને રાખો અને સાચા મિત્ર જીવનના અનમૂલ ખજાના છે. જે જીવનને વધુ આનંદદાયક સરળ અને અર્થપૂ અર્થપૂર્ણ બનાવે છે અને તેથી આપણે એમ કેય ને કે, હંમેશા મિત્રનો આ આદર કરવો જોઈએ. મિત્રો નું સન્માન કરવું જોઈએ. જોઈએ અને આ જે છે સુંદર સંબંધો અ તેને સાચવીને છોડીને રાખવા જોઈએ. અને પ્રેમ, વિશ્વાસ અને નિષ્ તાથી જાળવી રાખવા જોઈએ.
હા સાચી વાત છે. નાના ફ્રેન્ડશિપ વગર ની જિંદગી તમારી અધૂરી લાગે. તમે ગમે તેવા હોય ને, આપડે મન અળવું કરવા માટે ઘરના બધા લોકો આપણી જોડે હશે પતિ હશે, સાસુ, સસરા, નણંદ આપણે જે બી માનતા બધા પોતાના જ છે પણ જે વાત આપડે મિત્ર જોડે કય શકયે ને બીજા જોડે, ઘર ના જોડે ના કય શકે ભલે આમ આપડા બધા પોતાના જ હોય પણ જે મિત્ર મિત્ર આગાડે આપને દિલ ખોલીને વાત કરી શકાય, કેવાય કે એક જાત ની દવા છે આપડી મિત્ર. જે બો દવા થી દૂર નથી થતું ને મિત્ર જોડે વાત કરવાથી દુઃખ દૂર થાય છે આપડું.
તો તમે વાત સાચી કે અંતમાં તો જો આપડે એજ કહેવાય, કે સાચો મિત્ર તો એજ છે, જે આખ જયારે આખી દુનિયા આપણા સામે હોય છે ત્યારે આપણી બાજુમાં ઉભો રહે છે.
ખરો મિત્ર એને કહેવાય દુનિયા આખી ખિલા હોય આપ પણ ખરો મિત્ર આપણી સાથે ઉભો મુસીબતમાં સામે આવીને ઉભુ એનું નામ મિત્ર.
હા
ના ના શાંતિ અ ઓકે ઓકે ચલો ભલે જય શ્રી કૃષ્ણ